હલો, હલો.
શું કરો? હા, હું એ બે સિરિલો છું હું કેવ કઈ નવું જૂની હોય તો બોલો.
કઈ ને, હવે આજે કોમ્પ્યુટર લેવાનું વિચારતા છે, તો હવે તેમાં શું-શું લેવું પડે ને શું-શું કેટલા રૂપિયાનું આવે ઇન્ટરનેટ? કેટલા રૂપિયાનું આવે તે. જેના વિશેને એવું બધું શું-શું આવી શકે તેના વિશે જરા કેશો, તમને ખબર હોય તો જણાવો તો. એના માટે તમને ફોન કર્યો. કેમ કે તમારે ત ઘરે છે, હું મને જાણ મળીલી એટલે તમારે સારું પડશે એમ કરીને તમને ફોન કર્યો હતો. તમે હવે કંઈક જણાવો કે, તેના માટે શું-શું લેવું પડે અને તેના માટે ઇન્ટરનેટનો કેટલો કયું વાઈફાઈ જે સારું પડે, ને તેના માટે સ્પીડ કેટલાની હોવી જોઈએ. કે કેટલું સ્પીડ આપણને સારી રીતે રિચાર્જમાં પરવડી શકે અને બીજું સીપીયુ કયું લેવાય. મોનિટર કયું લેવાય, કીબોર્ડ કયું લેવાય તેના વિશે માહિતી તમારા પર હશે એમ કે તમને ફોન કર્યો, કેમ કે તમારે ઘરે છે તો તમે યુઝ કર્યું હશે. તો તમને જે સારી જાણકારીઓ હશે, એમ કરીને તમને જ સંપર્ક કર્યો.
પહેલા તો તમે મને એ કહો કે કોમ્પ્યુટર લેવું છે? કે લેપટોપ લેવું છે?
હા, હા, મારે છે ને કમ્પ્યુટર લેવું છે.
બરાબર, તમારું બજેટ કેટલું છે? હાલની અંદરમાં તે બજેટ મને કો. પછી તમારું કામ કરવાનું શું છે? મેં કંઈક એડિટિંગ છે? પછી હ, એ આઇ ડેવલપમેન્ટ છે? વેબસાઇટ ડેવલપમેન્ટ છે? પછી સોફ્ટ ર ડેવલપમેન્ટ છે? કે પછી અન્ય કોઈ એક્સેલ ટાસ્ક કે પછી પાવર પોઈન્ટ ટાસ્ક કેવા કંઈક છે, એટલે તમારું પાાસ શું હોય ને તે, મને કહો, તે પ્રમાણે હું તમને આ બધું જે તમે કેવો છે, કે ઇન્ટરનેટ તમને કેટલુ સ્પીડનું જોઈએ. કેટલા એમબીનું જોઈએ, એ બધું મેં તમને ડિટેલ્સમાં બધું સમજાવી શકું છું, પરંતુ હું તમારે થોડી મને માહિતી આપવી પડશે જો તમે માહિતી આપવા માટે રેડી હોવ તો, પછી મને બોલ બોલો, તો હું તમને બધું સમજાવી શકું અને માહિતી આપી શકું.
હા, તમે કેવામાં પણ મારે છે ને આ બધા વિડીયો એડિટિંગ કરવા માટે જો આ બધા ગણપતિ વિસર્જન છે, આગમન છે, પછી કાર શૂટ ના જે બધા વિડીયો આપણે ઉતારીએ છીએ ને તેની બધી એડિટિંગ માટે ને મ્પ્યુટર તેમાં હવે બધું મારે એડિટિંગમાં બો મોટા પીસીની જરૂર પડતી છે, એટલે હવે તમે એમાં કયું મોનિટર મોટા માનું જરાક સારું પડે, જેથી કરીને મારે એડિટિંગમાં બો લેગના આવે મારા જો પહેલા જે કમ્પ્યુટર હતું ને, તેમાં જ વધારે જ પૂરતું લેગ એવું બધું માટું છે, જેથી મારાથી એડિટિંગ ને એવું બધું ક સારી રીતે થતું નથી. એટલે મારે હમણાં નવું કમ્પ્યુટર લેવાની ઈચ્છા છે. જેથી કરીને મારે એડિટિંગમાં બહુ કઈ બહુ વાર ન લાગે, ને મને સારી રીતે બધું થઈ જાય કેમ કે મારે હમણાં ઘણા ઓર્ડરો આવે છે, જેથી કરીને ટાઈમ બી બોવ મળતો નથી એટલે બો અટકે તો મારે વધારે કલાક ના બેસવું પડે છે, જેથી કરીને હમણાં બધા ઓર્ડરોનું ટાઈમ જ મેનેજમેન્ટ સરખું રીતે થઈ શકતું નથી, જેથી કરીને હમણાં મારે વિચાર આવ્યો છે, કે મેં નવું કોમ્પ્યુટર લઈ લેમ તો મારે વિડીયો એડ એક માણસ બેસાડું તો, જે જલ્દી થઈ જાય તો મારે ક્લાયન્ટને જલ્દી વિડીયો આપી દે તો મારે જલ્દી પેમેન્ટ ને એવું બધું આવે કે મારે સારું પડે એમ કરીને મેં વિચાર્યું કે નવું કમ્પ્યુટર ને એવુ બધું જક લઈ લેવું.
હા સાચી વાત છે. જો તમારે વિડ એડિટિંગને હારુ નવું કોમ્પ્યુટર લેવું હોય તો પેલા તો તમારે અ કોમ્પ્યુટર ટર બનાવા પડે બરોબર કોમ્પ્યુટર એટલે તેમાં તમારે પેલા સીપીયુ બનાવવા પડે પીયુ બનાવા માં અંદર તમારે રેમ નાખવી પડે બત્રીસ જીબી બત્રીસ થી ચોસઠ જીબી રેમ નાખવી પડે પ પછી આરટીએફ થર ફિફ્ટીનાઈન થી ટીઆઈ ગ્રાફિકસ કર નાખવો પડે. બાર જીબી વી રેમ વા વાળો તે એક નાખવું પડે પછી અંદર એસ એમ પી એસ આવે એ નાખવું પડે પછી અ હાર્ડ ડિસ્ક નાખવી પડે પાંચ ટીબી જેટલી પાંચથી આઠ ટીબી જેટલી તમારે હ ડીસ્ક નાખવી પડે. આ ડીસ્ક નાખ્યા બાદ તમારે બીજું પેન ડ્રાઈવને સફેદ મટરબર્ડ મટરબર્ડ નાખવું પડે ને એ તે બધું નાખવું પડે પછી એ નાખ્યુ ત્યારબાદ તમારે પાવર સપ્લાય માટે આવે છે તે લેવા પડે. હવે એ બધુંને ઠંડુ પ્રોસેસર પ્રોસે સર મેન આપડુ મગજ કેવાય, એ મધરબોડમાં લાગે. પ્રોસેસરના માટે તમારે આઈ સેવન કા તો આઈ નાઈન કે સિરીઝનું કાતો એક્સ સીરીઝનું પ્રોસેસર તમારે લેવું પડે એ તમને હઉથી સારું પર્ફોર્મન્સ આપી શકે આગળ હું તમને બીજી બધી માહિતી આપીશ. બીજું કઈ તમારે સીપીયુ વિશે જાણવું હોય તો મને જણાવો એટલે એની આગળ માહિતી આપું ત્યારબાદ આપડે પછી મોનિટરથી માંડીને ઇન્ટરનેટ કનેક્શન સોફ્ટવેરથી માંડીને બધું જણાવવું.
હા તમારી વાત બરાબર છે કે હવે બધું જાત જાતનું બધું હમણાં તો નવી નવી વસ્તુ ત આવી ગઈ છે માર્કેટમાં એથી કરીને હવે મારે બી કન્ફ્યુઝન છે કે આપણે કઈ વસ્તુ સામા કઈ રીતે તે સારી પડે લાખવામાં જેથી કરીને આપડે વિડીયો એડિટિંગમાં આપણને બઉ તકલીફ ન પડે જેથી કરીને હું તમને કદાચ આપડે બે થી ત્રણ દિવસમાં કદાચ મારે રાજકોટથી લેવાનો વિચાર છે. તો આપડે સવારે ટ્રેનમાં જશું એટલે આપડે થોડાક સમયમાં પહોંચી જશું જેથી કરીને ત્યાંથી લેવાનો વિચાર છે. તો તમે જરીક સાથે આવજો તેથી કરીને આપડ બહ એટલામાં સમજ પડતી નથી એટલે તમને જે સમજ પડે તો તમે આમાં શું શું કઈ કઈ વસ્તુ સારી પડે નાખવામાં થી કરીને કમ્પ્યુટર એકદમ સારી રીતે વિડીયો એડિટિંગમાં બઉ વાંધો ના આવે અને સસ્તામાં બી પડે વિડીયો એડિટિંગ માટે અને બઉ ખર્ચ બી ન થાય. એ માટે જોઈતું છે. બીજું તો હવે સીપીયુમાં તો હવે બઉ જાત જાતનું બધું નવી નવી કંપ આવી ગઈ છે. મોનિટરમાં એવું જ છે બધી નવી નવી ટેકનોલોજી આવવાથી કારણે બધે જ હવે મોંઘું ભી થઈ ગયું છે. અને નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે. જેથી કરીને બધી જ વસ્તુ વસ્તુમાં હવે મોંઘવારી બી વધી ગઈ છે. જાત જાતના ભાવ બધા એમ તો ત્રણથી ચાર વસ્તુને જક ફેર પડી જાય છે. પણ હવે જે તમે કે તે આપડે લાખીએ એમ તો આપણને
સાદા માટે જ એવી વસ્તુની જરૂર પડશે. કપ્યુટરમાં
મલી જાય તો આપણને વિડીયો એડિટંગમાં બઉ વાંધો આવશે નહી અને મોનિટર જે મોટું હોવું જોઈએ. જેથી કરીને બઉ અટકે નહી અને સારી રીતે મોટી વસ્તુ દેખાય જેથી કરીને વિડીયો એડિટિંગમાં આપણને બઉ વાંધો આવે નહી. માણસને બી જક સારી રીતે વિડીયો એડી ટીંગમાં મદદ મળી શકે એના માટે આપણે જક સારું પીસી જોઈએ જેથી કરીને જે અંદર નાખવું રીતે તમારી મ તમે જે સલાહ આપો જેથી કરીને આપણે તેમાં નાખીએ.
હા, તો આપડે મેં તમને કીધું એ જ પ્રમાણે આપણે પ્રોસેસર નાખી લેશું પછી બીજું સોફ્ટવેર આઈન આઈન લખી દેસું
હા હા કશો વાંધો ન તો આમાં બધું હવે તમે કે આઈ આઈ ફાઈવ કે તમે જે કીધું એ જેથી કરીને પ્રોસેસરમાં કઈ વાંધો ના આવે પણ એની કિંમત હવે તમેક જણાવે તો જેક સારું પડે જેથી કરીને હવે મારે બજેટ કઈ પાસ કરાવવું હોય તો આગળ સારું પડે કેમ કે હવે બધું વસ્તુ હવે પેમેન્ટ બધે વિડીયો અટકી ગયા છે તો જેથી કરીને પેમેન્ટ હમણાં અટકી ગઈ છે એટલે હવે જગ જલ્દી પીએસસીમ આવી જાય તો બધાને વિડીયો એડિટિંગ કરીને કેવું તો જક સારી રીતે પેમેન્ટ આવી જાય તો જ હજુું બધું લેવાનું છે કેમેરા બધું હમ ફ બ લેવાના છે હમણાં તેના માટે વિડીયો એડિટિંગને ઉપર વિડીયો ઉતારવા માટેના પણ માણસોની જે કમી છે તો હવે તેના માટે હવે ઘણા માણસો રાખવાની ઈચ્છા ધરાવ છે જેથી કરીને વિડીયો એડિટિંગમાં બી બે ત્રણ માણસ રોવાની ઈચ્છા છે તો હવે તેમાં પીસી એમ સારું મળી જ એક પીસી હમણાં લઈએ જેથી કરીને બહુ વાંધો નહી આવે છે પછી હવે પાછળ જતા માણસો વધારીએ અને જો ઓર્ડર સારા આવે તો હવે બે થી ત્રણ માણસ બીજા લેવાની શક્યતા છે
હા સાચી વાત છે તમારે એજ બધું કરવું હોય તો આપડે બધું જોતા મકતા આયનેય પ્રોસેસન નાખી દેવાનું ફિફ્ટી નાઇન્ટટી ટીઆ ગ્રાફિક્સ કાર લખીઉવા એસએમપીસ સા મા લખીવાનું મોટર બોર્ડ નાખી દેવાનું પ્રોસેસર સિરીઝ વોડ નાખી દેવાનું પછી બીજા બધા સોકેટ ની તે નાખી દેવાના પછી ત્યાર બાદ આપડે આવે મોનિટર નું મો મોનિટરી આપડે એવું લેવાનું કે ઓવલેજ ડિસ્પ્લે વાળું એ હડડસ આ હોય એટલે જેનાથી એ વસ્તુ મળે કે તમને જે કલર કરીએ ત્યારે એકમ હડ્રેડ પસે કલર મળી શકે અને તમારે વધારે પડતા કલર તમે ટ કલરથી તમે વિડીયો એડિટિંગમાં કલર એડિંગ કરી શકો, અને બીજી વાત આવે કે તમા નેટવર્કિંગ નેટવર્કિંગ માટે જો, જોઈ હોય તો વાઈફાઈ તમારે નાખાવા પડે અને બીજું, એ કે વાયફાઈ તમા સો એમ બી પી એસ તમને સ્પીડ આપી શકે તો જ તમે જે એના, સોફ્ટવેર લઉ વિડીયો એડિટિંગ ના પ્રીમિયર પ્ર કેવા કોઈ આવે છે તો, એ તમારે લેવા હોય તો પ્રીમિયર તમને મથલી રૂપિયા પે કરવા પડે જેથી તમને તે, આખો એક્સેસ મળી જાય છે. ડોબી પ્રીમિયર પ્રોનું, એટલે એમાં સૌથી સારું ગણવામાં આવે છે પ્રીમિયર પ્રો વિડીિયો એડિટિંગ માટે સોફ્ટવેર. પછી એ થઈ જાય ત્યાર બાાદ તમારે, મોનીટર લઈને આગળ કામ કરવું જોઈએ હવે એના વિશે જો હાલ વધારેની માહિતી આપવા જાઉ તો તમારે જીઓ કા તો કોઈ બી બીજી કંપની નો, વાઈફાઈ ન ખાવા પડે જેથી તમારે અપલોડિંગ સ્પીડ અને, ડાઉનલોડિંગ ીડ સારી એવી મળી રહે તમને, તેથી કોઈ પણ લેન ન મળે અને જે આપે લી બનાવું છે તો પાવરફુલ ઓલરેડી રહેશે જ ને તમને કોઈ દિવસ કોઈ ન, કઈ લે દેખાશે નહી જેથી તમારે, આગળ વિડીયો એડિટિંગમાં તમે એક સાથેી ત્રણ સાર વિડીયો ફો એક્સપોર્ટ કરવા મૂકો ને તો પણ તમને કઈ વાંધો નહીં આવે જેથી વસ્તુ એવી છે કે તમે જેટલું પૈસા ખર્ચો એટલું સારું, એમાં અંડર પછી સીીુમાં બી કુલિંગ સિસ્ટમ લખવા પડે જેથી તમાું આખું સીપી એકમં જેટલી વધારે રેમ એટલી સ્પીડ વધારે, જેટલો સારો ફિકા એટલુંમને કલર, એક્યુરેસી ડિસ્પ્લે સોવંગ એ ારું એવું મળી રહે છે એ બધી વસ્તુ તમારા પર ચાલે તમે કેટલા એમ જોવા જાય તો તમારે આખું સીપીને તે બનાવતા મુકતા તમારે, પંદર આ દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો થઇ જાય છે આપણને દોઢ થી બે લાખ રૂપિયાનો સી પી યુનો ખર્ચો થાય છે, ને પચાસ થી સાઈઠ હજાર રૂપિયા મોનીટર નો ખર્ચો થાય પછી કીબોર્ડ પછી માઉસને લેવુ હોય સારી કંપનીનું ને, તો તમારે એજ પકડીને ચાલવાનું ત્રણ થી ચાર ચાર લાખનો ખર્ચો થઈ જાય છે.
હા તમારી વાત બરાબર છે પણ હવે, કોમ્પ્યુટર બનાવવાના છે તો એક જ બધું સારી રીતે ખર્ચો કરી લેવાની ઈચ્છા છે જેમ કે બધું સારી જ કંપનીનું હોય એ બધું લેવું છે, જેમકે કીબોર્ડ થી માંડીને માઉસ થી માંડીને સી પી યુથી માંડીને મોનીટર. એમ સારી કંપની જ બધું મંગા મોંઘુ લઈ લઈએ, તો બીજા ઘણાં વર્ષો સુધી પડે નહી, જેથી કરીને વારંવાર ખર્ચા બી ના આવે અને જેથી કરીને કોઈ પ્રોબ્લેમ બી ના ઉભી થાય એટલે બધાને કામ કરવામાં બી મજા આવે, એ સારી કરીને વિડીયો સારી રીતે એડિટિંગ થાય તો બધી પાછળથી જતા, વધુ પડતા કામ મળે કરીને બહુ સારી ઈન્કમ આવે, એટલા માટે હવે સારો ખર્ચો કરી લ‌ઈએ તો વાઈફાઈમાં બી હવે તો જી ઓ રાઉટર સારું ચાલે છે એવું બધી વાત મળે છે.
એટલે મારી ઈચ્છા છે કે જીઓ રાઉટર કાં તો પછી, ઍરટેલનું બી સ્પીડ જે સારી છે તો તે લખાવે દઈએ, જેથી કરીને
નેટવર્ક બી ફાસ્ટ હોય અને, કામ બી જરાક સરળતાથી થઈ જાય અને બીજું તો શું નેટવર્ક ફાસ્ટ હશે તો સારી રીતે કોમ્પ્યુટરને એવું બધું ચાલશે તો વિડીયો જલ્દી એડિટિંગ થશે. અને જેથી કરીને જે વિડીયો જલ્દી એડિટિંગ થશે તો જેમને વિડીયો હોય તેમને જલ્દી મળી જાય તો તે લોકો સારી રીતે જલ્દી પેમેન્ટ આપી દેય તો બધા વર્કરોના બી આપણે જલ્દી પેમેન્ટ કરી લઈએ તો તે બી સારું. એટલે વિડીયો એડિટીંગમાં આપણને કોઈ બહુ વાંધો નહી આવે એટલે સારા કોમ્પ્યુટર સાથે આપણે કરશું એટલે બીજીવાર કંઈ નઈ આપણે રાજકોટ જઈએ બે થી ત્રણ દિવસમાં અને કમ્પ્યુટર લઈએે. બીજું શું? હા હા કશો વાંધો નહીં જાશું. અત્યારે આપણે જાશું હવે બે-ત્રણ દિવસમાં આપણે જઈએ છીએ એટલે કઈ ચાલો